બસ મોજમાં ભાઈ, તમે બતાવો, કેવી ચાલી રહ્યો છે તમારું દિન?
શું કેવુ તમને મારે બ હોત તકલીફ પડે છે પડે છે. એટલી વરસાદ પડ્યા પછી છે, તો વરસાદ નોકરીએ જવાનું છે, પણ આજે નઈ ગયો.
હમ્મ, એ વરસાદ તો થોડો હમ્મ, હમ્મ. સામજ્યા કરું ભાઈ તમારી વાત તો એમ છે હમ્મ
હમ્મ બહુ વરસાદ પડ્યા કરે છે તે વરસાદ બહુ પડ્યો મેં આજે
ને હમ્મ હમ્મ હમ્મ એમ તો તમે જોવા જાવ રમણભાઈ ખાલી વરસાદ એવી સીઝન છે કે તમે અ રજા મળે ત્યાં તમે રજા લઈ શકો. આમ ચોમાસુમાં અને પેલું ગરમીમાં તમે તો રજા જ નહી શકો કેટલો પણ ગરમી હોય તમે ઓફિસ તો જાવાનું જ છે
હમ્મ એવું જ છે.
હમ્મ બતાવો આપડો આજનું ટોપિક હું છે ભાઈ મેં તો વિચાર એ કરું ભાઈ કે હા હા હા મેં કેવું મેં તો વિચાર્યા કરું કે આપડે ઇન્ડોર ગેમ વર્સીસ આઉટડોર ગેમની ઉપર ડિસ્કસ કરીએ.
એવું છે એમ ઇન્ડોર ગેમ વર્સીસ આઉટો-આઉટડોર ગેમ ને
હા હા ભાઈ એમે એમાં જ
તો મેં હું કેવું કે તમે આઉટડોર આઉટડોર ગેમ્સનું બારમાં કેહો અને મે ઈનડોર ગેમ્સ બારામાં કેવું અને પછી આપડે બે ઉએક્સચેન્જ એક્સચેન્જ કરીને પાછો પેલા તમ તમે ઇન્ડોર ગેમના વારામાં કોય પછી મેં આઉટડોર ગેમમાં
હાઓ ભાઈ ચાલશે મને હા કોઈ વાંધો નથી મને મેં ચાલો મે સ્ટાર્ટ કરું જો આઉટડોર ગેમમાં બઉ બધા ગેમ છે એમ જેમ કે ક્રિકેટ, ફૂટબોલ, બેડમિન્ટન અ વોલીવોલ, હોકી, હેંડબોલ આવું બધા બઉ બધા ગેમ છે એટલા ગેમ છે ને કે મે કેઈ નહી શકું જેવલિંગ થ્રો સોટપુટ આ બધા ગેમ આઉટડોર ગેમમાં આવે એમ અને તમે થોડુંક ડીટેલમાં આપું તો પેલા ક્રિકેટમાં તમે જોવા જશો ને તો આ શોટમાં કહું હો ભાઈ મે બાર બાર પ્લેયરનું એ ટીમ હોય એમ સામને સા એમનેમા બાર અને આપણામાં બાર એમ તો વીસ હોય અ વીસ હોય સબસ્ટિટ્યૂટ પણ હોય બહુ બધા માણસ તો રમવા વાળા મેઈન બાર જ પ્લેયર હોય આપડા તો આ આપડુ ક્રિકેટમાં થઈ ગયું હેન્ડબોલમાં શું છે હેન્ડબોલમાં પણ આઠ પ્લેયર હોય
ચાર અહીંયા અને ચાર પેલી બાજુ આવું છે આ અ મતલબ ટોટલ બાર હોય સબસ્ટિટ્યૂટમાં પણ હોય આ રમવાળા છે જ હોય અને વોલીવોલમાં પણ આ આમજ હોય છ પ્લેયર હોય રમવા વાળા ઇનમાં અને અ ટોટલ આપડા પ્લેયર બાર હોય આ બધા આઉટડોરમે તમે રમી શકો આઉટડોરમાં હું છે તમે ખબર છે રમનભાઈ કે તમારું કસરત પણ થઈ જાય તમારું સેહત પણ સારું રે અને તમે પણ ફિટ રહો. આઉટડોર માં પેલા તમે એક્સરસાાઈઝ કરો. રનિંગ કરો આ આ બધું કરશો ત્યાં જ તમે રમશો રમશો. અને ઈન્ડોરમાં શું છે? ભાઈ મારા પ્રમાણે તો ઈન્ડોર સારું નથી. ના કોઈ એક્સરસાાઈઝ ના કોઈ રનિંગ તમારું સત પણ સારું નની રહેશે, અને ઇન્ડોર માં હ છે, બેસી જને તોમ હોવ છે. તરામને ચ અને આ બધું તો છે, ભાઈ તો મારી પ્રમાણે તો ભાઈ ઇન્ડોર થોડુંક આમ છે, એમથી સારું તો આપડું આઉટડોર જ છે ભાઈ. તમે આઉટડોરમાં રમો, તમાર સેહત પણ સારું રહેશે, તમે ફિટ પણ રહેશો. અને તમારું ખાવા-પીવાનું પણ સારું રહેશે. તો મારું પ્રમાણે તો ભાઈ આઉટડોર ગેમ બહુ સારું છે, યાર આમ. અત્યારે આપડો આઉટડોર ગેમમાં તમે જોવા જશો ને. તો આપડા નીરજ ચોપડા જો એ જાવલિંગ થ શું કરે? ભઉ ભાઈ એમનું. તમે જેવલિંગ જોવા જશો ને, તો અત્યારે તો ભાઈ નેશનલ પ્લેયર થઈ ગયા છે, આપડા ઈન્ડિયા ના આપડા ઈન્ડિયા ના રિપ્રેઝેન્ટ કરે, અને બીજું તો તમે શું કેવું મેં બીજું તો એ માણસ એકલો હશે. કે જે કોટેજ ન ડ્રીમ ન આખું પૂર પૂરા કરી દીધું છે, એમ પોતેને દમ પર બીજો કોઈ હોય ને, એમની જગ્યા ભાઈ તો એ નહી કરી શકીએ. મારો તો આ વિચાર છે, તમે બતાવો.
છે, આઉટડોર ગેમ્સમાં જ સ્વસ્થ રહે આપણે. અને પછી કોઈ તકલીફ નઈ થાય અને ફિઝિકલી બહુ વધારે છે, આઉટડોર ગેમ્સમાં પણ ઈન્ડોર ગેમ્સમાં કે જે સાપંકલોકશે એ લોકો કે રમવાનું હોય, એ લોકો ન પણ રમવાનું વિચારે તો એ લોકો કે, ઇન્ડોર ગેમ્સમાં ચેસ રમ શકે. કેરમ રમી શકે, અને પછી એ અત્યારે બહુ બધી આવી ગઈ છે, ગેમ. રમ્યા કરતા છે, અત્યારે સમયમાં સરકારો અપજ લોકોને પણ ગેમ રમાડ્યા હતા તે છે. ગેમ જેવી રીતે ચેસ ચેસમાં લોકો છે, તેના પગ નથી. એ લ શ કે આપડા કિમત યુઝ કરીને અમે. કેવી રીતે રાજા કેટલી ચાલ ચાલે, સંતોષ ઘોડો કે, ખેડચાલ ચાલે. સૈનિક એક ચાલ ચાલે, એ લોકો કે ઇન્ડોર ગેમ્સ માં એવું. છે, એ લોકો ગેમ્સ નું રૂલ છે, રેગ્યુલેશન કેવી રીતે ગેમ રમવાનું. એ તો કે ઈન્ડોરમાં રમી શકે, જે અપંગ લોકો છે, એ એના માટે હાર છે. અને આપડા ઈન્ડોર ગેમ્સમાં કેવું ને, તમને ઇન્ડોર ગેમ્સમાં સૌથી વધારો, તમે ઘર બેસા બેસા આરામથી કોનીસતો એટલે કે તમારે કટાળ આવે, તમે તો તમે તમારા ફેમરી જોડે રમી શકો. કે તને પહેલાના ટાઈમમાં શું? કોઈને બહાર જવાનું અત્યારે. ત કેવ વરસાદ પડ્યા છે, ત્યારે હવે વલસાડ માં આઉટડોર કે નીરમિસ બો ન જ તે ઈ કેય રોડ ઉપર પાણી ભરાઈ ગેલુ છે ભ્રાઉડી પર પાણી ભરાઈ ગેલુ છે. ત્યારે ઘર નો બેસી ને આપડો એ સબ બની શકે ઇન્ડોર ગેમ્સમાં. ચેસ હોય કે કેરમ જેમ આજના ટાઈમ માં તો ટેક્નોલોજી પણ આવી ગયું છે. ટેકનો લીજી મેં ફોનમાં પણ ક્રિકેટ રમી શકો હવે. ફૂટબોલ હો ફોન માં રમી સકો એવું તો આજ ના ટાઈમેં. ઇન્ડોર્સ ગેમ્સ માં તો હવે અમે એક પબ જી આવે ગયું છે એ પબ જી મોબાઈલ ઉપર રમીયો તમે. પછી એ કમ્પ્યુટ માં અહ આવી ગયો છે ગેમ્સ ઘણા બધું ગેમ આવી ગયું છે. આપડે રમી શકાય જે ઘેર બેઠ બેઠા છે. આસે અત્યારે કે હારી હારી ગેમ આવી ગઈ છે રેસિંગ તો રેસિંગ આવી ગયુ છે જે રેસિંગ નું ગેમ ડબલ્યુ ડબ્લ્યુ પણ કોમ્પ્યુટરમાં રમી શકે આપડે ક્રિકેટ પણ કોમ્પ્ય ટર માં રમી શકે. ફૂટબોલો પણ અત્યારે રમી શકે અત્યારે જે બાર ટકા અંદર બેટમાં બેસી ને તમને કેવી જગ્યાએ જાઉની જરૂરત ને ઘેર બેસી ને તૈયાર રમવાનું શાંતિ થી બેહીને આપડે પોતે રમ-રમતા રહેવાનું આરામથી. કેમ કે એમા જે આપડું પણ હારું છે. ઘેરમાં બેહે અને મમ્મી પપ્પા ને કોઈ તકલીફ ની મલે. છોકરા બહાર પેસા ની મલે ઘેરમાં પેસી ને રમ્યા કરતા છે તો મમ્મી દી તો કઈ વધારે છે નહી કેમ કે છોકરો ઘેરમાં તો શેને ઘેર નો બેહી ને રમાયા કરતી છે આપડે શું તકલીફ. એ કેય ને ઘેરમાં બેસીને એ લોકો રમે કરતા છે. અને ઇન્ડોર ગેમસ માં કેવું ઇન્ડોર ગેમ્સમાં કેવું સંમલન હે તો આપડ કે મોબાઈલ ઉપર અત્યારના ટાઈમ છે. પોપસી અને ફ્રી ફાયર છોકરાઓને વધારે ગમેં. તમને મેં કેવું કેમ કે આજના ટાઈમ પર આજના ટાઈમે ઉપર બધા લોકો ફ્રી ફાયર પબજી બો રમે. એ લોકોને કેમ કે કેવું બો એ લોકોને ની આપે ને પબજી રમવા માટે તો એ લોકો ને કે એવું લાગે કે શુ કર્યા કરતુ છે ને શુ રમું શું રમું તો એ લોકો કે મોબાઈલ લઈને પસી પબ જી ચો રમા કરતા શે આજના ટાઈમમાં છોકરાઓ બહાર જઈ ને નહી રમેં શકે છે. પછી એ લોકો ખબર નઈ હું થઇ ગયું છે પબજી નું વધારે ફ્રેશ થઇ ગયું છે. વચ્ચે પે પબજી આવેલું હતું પછી ફ્રી ફાયર છે કોલ ઓફ ગ્યું પીન અત્યારે બધું ગેમ મોબાઈલ ઉપર જ આવી ગયું છે. ક્રિકેટ પણ મોબાઈલ ઉપર જ રમેં એ લોકો. તમે કેવ હોવે રમે?
ભાઈ મેં તો કેવઉં કે આ લોકડાઉન નું પછી થી ને બધું બગડી ગયું છે. ની તો પેલા શું હતું કે બધા બહાર જ રમતા હતા. અને બાર જે પણ કરવું હોય તો, બહાર જ કરતા હતા. અત્યારે એ લોકડાઉન આવીને ગયું, બધાને વિગાડી બગાડી ને ગયું છે ભાઈ. બાકી મારા પ્રમાણે તમે સારું કીધું છે કે, ઈન્ડોર ગેમમાં પણ સારું છે, અને આઉટડોર ગેમમાં પણ સારું છે, યાર. એમ મેં પણ તમારી વાત થી સેમત છું.
હું.
કે આપડું રમવું જોઈએ, આઉટડોર ગેમ પણ ઈન્ડોર ગેમ પણ
આઉટડોર ગેમ રમવી, આપણે તો આપ શરીર સ્વસ્થ રહે. અને તે આપ મેન્ટલ ડિસ્ટન્સ તો કે, સ્વસ્થ રહે, આઉટડોર ગેમ રમી. રમતા પણ કસરત થઈ છે, અને બોડીને ફિટ આપણા બોડીને. વિકાસ પણ કરે છે, નવા ક્ષેત્રનો પણ વિકાસ કરે છે, ક્રિકેટમાંથી. એ લોકોને છે, રનિંગ કસરત કરે, લોકો પછી રનિંગ ક્યારે તોએ લોકો છે. શરીર મજબૂત થાય. ઇન્ડોરગેમ વાળા જે શરદ મેરભાઈ બેસી દેસી લોકોને જે આથી બીમારી બીમાર પડ્યા હતાશે, લોકો આંખ ની તકલીફ થાય એ.
હા, એમાં શું તને ખબર છે? રમનભાઈ ઈન્ડોર ગેમમાં તમારું માઇન્ડ વિકસિત થાય, માઇન્ડ નું થોડું વિકાસ થાય, એક એક્સરસાાઈઝ થાય. આઉટડોર ગેમમાં બેવ થાય, એમ માટે મેં તો વિચારે કરું. આઉટડોર ગેમ બઉ સારું છે, યાર રમવા માટે.
હા, આઉટડોર ગેમમાં તમારે તો અને તમારી પેલું દિમાગ ન પણ વિકાસ થતું છે, એ માટે કે તમે સ્વસ્થ રહો, અને રમતા-રમતા જે તમને નોલેજ પણ આવી જશે. કેવી રીતે? ગેમમાં શી રૂલ્સ છે, એમાં આઉટડોર ગેમ આઉટડોર ગેમ્સ રૂલ્સ અલગ છે.
આપડું કેવી રીતે કેટલા પ્લેયર અસેટમાં બાર પ્લેયર છે, અમે. કેટલા કેટલા પ્લેયર છે? વોલીબોલમાં કેટલા પ્લેયર છે? કેવું ચાલો ઠીક છે, આપડે જયારે મળીએ ત્યારે. ગમશે આપડે ક્રિકેટ કે, વોલીબોલ રમવાનું પસંદ આવો જ્યારે ત્યારે તમે વારે ઠીક છે. ઓકે ચાલો છે.
ઓકે, જય શ્રી કૃષ્ણભાઈ.
જય શ્રી કૃષ્ણ.